અવાજ આવે તમને મારો?
હ આવે છે.
હ તો કેમ છો?
અ મજામાં બોલો તમે.
બસ એકદમ મજામાં, તો આજે છે ને આપડે બું આમ સરસ એવા વિષય પર ચર્ચા કરી મને એવું વિચાર આયો કે હું તમને. ફોન કરું જે છે આમ જે. ખોરાક છે અને જે ખાણી પીણી જે બહુ ફેમસ છે ને એના પર.
હા તો બધી બધી અલગ અલગ જગ્યાનું ખાવાનું બધું અલગ હોય છે.
હા એ તો આપણને અંદાજો છે જ. કે આપડે જેવું સિટી બદલીએ એવું ખાવાનું બદલાય સ્ટેટ બદલીએ એવું ખાવાનું બદલાયું. તો હોય જ.
હમ્મ બધી જગ્યાઓની એમની ખાસિયત હોય છે, કે આ જગ્યાએ આ પ્રકારનું ખા વાનું બઉ ખૂબ જ પ્રસિદ્ધ હોતું હોય છે.
હા આપડે આમ જોવા જઈએ ને જુદી જુદી સિટીઝમાં જો આપણેે અમદાવાદ થી જોઈએ ને. તો અમદાવાદમાં તો આપણને ખબર જ છે કે કેટલા ફેમસ છે આમ બધા ફૂડ નું તો તો આપડે માનેક ચોક જોઈએ તો તમને ખબર છે તમે ગયા છો ત્યાં કોઈ દિવસ?
હા ગયો નથી કોઈ દિવસ પણ મેં તેનું ખાસ સાંભળ્યું છે કે તેની જે એક પાઇનએપલ સેન્ડવીચ કેવું કશું છે એ બહુ મસ્ત હોતી હોય છે.
હા એ તો છે મેં ખુદ પર્સનલી ટ્રાય બી કરી કે પાઇનેપલ આઈસક્રીમ સેન્ડવીચ એટ એટલી સરસ હોય અને એના કરતા બી સરસ તેની ઘુઘરા સેન્ડવીચ જે એટલી ફાઈન હોય કે આપડે ખાતા જ રહી જઈએ.
હા બીજું શું જાતનું બીજું શું હારુ મળતું હોય છે અહીંયા?
અરે ત્યાંના ગોટાળા ઢોસા બી એટલા ફેમસ છે ગોટાળા ઢોસા એટલા સરસ આવે ને ત્યાંના કે આપડે લાાઈનમાં ઉભું રહેવું પડે. પછી પાઉભાજી છે પાઉભાજી ભી એટલી સરસ મળે ને ત્યાં. આમ ખાવાનું તો એક થી એક મસ્ત થાય છે ત્યાં. અને ત્યાં તો છે ને તમે એન્ટર થાવ ને ત્યાં જે બધું જુદું જુદું ચવાણો ને બધાની પણ દુકાન મળી જાય.
મારે જવું પડશે એક દિવસ ચોક્કસ ત્યાં વધુ, આટલું સારું ખાવાનું બધું.
જોજો અને મને કોજો કે તમને કેવું ભાગ્યું કે ના ભાયું
સો ટકા અમદાવાદ તો આપડે વાત કરી તમને બીજું આપણે અમદાવાદ જ વડોદરા છે. એમાં તમે કશું કંઈનું ખાસ ખધું છે.
હા આપડે બરોડા જો વિચારીએ તો બરોડા થીથી એક જ વસ્તુ યાદ આવે તમને ખબર કે સવ સ
હા ત્યાંનું શેવસર તો બહુ ખુબ જ પ્રસિદ્ધ વસ્તુ છે.
હા આપડે બરોડા જઈએ તો મહાકાળીનું સેવસણ તો ખાવા જવું જ પડ્યું કીજ હોય કશેબી જઈએ. અને રવિવાર હોય નેતો બરોડા વારા આપણને સિલસડ ખાતા જ દેખાય.
હ અને એમ જ આપણે બીજી સુરતનું જોઈએ તો સુરતમાં તો લોચો હોય છે, તો બાપા બહુ જ વધી.
હા સુરતમાં તોચી લોચો લોચો માં ભી બધું જુદું જુદું ઇનોવેશનસ લાવે તમે કોઈ દિવસ ખાધો જ પણ રહો છો.
હા અમે ખાધો છે, બહુ મસ્ત જ હોય છે.
હા એજ અને ત્યાંના તો કોલ્ડ કોકો પણ ફેમસ છે, અ સાંભળ્યું છે.
એ મને ખ્યાલ નથી, એ વાતનો
હા એતો છે, જ પણ એ વસ્તુ છે, એવું અને આમ તમે ગુજરાતમાં જુઓ તોઆ બધું મળે આપડે ગુજરાત ની પરરબી જઈને, તો મુંબઈને બધી સાઈડબી બહુ બધી ઘણી વાનગીઓ હોય છે, જુદી જુદી
હા મુંબઈમાં તો ખાસ આપણે જે વડાપાઉં હોય છે. એતો આખા દુનિયામાં ફેમસ છે.
હા કારણ કે કેવું કે ત્યાંનું ત્યાંની લાઈફ કેટલી એમ ભાગ દોડવાની અને વડાપાઉ કેવું કે તમને તરત ઈઝીલી અવેલેબલ કોસ્ટમાં પણ આમ સસ્તું પડે અને ખાવામાં પણ એટલું ટેસ્ટી લાગે નેકે આમ બધાને જ ભાવે એમ એવું એટલે વડાપાઉં તો ખુબ સારા અને ત્યાં તો આપડે મિશલ પાઉ તો ભૂલાય.
હા મિસલપાવ એ બહુ તેનું પ્રસિદ્ધ વસ્તુ છે, એના જોડે જોડે, જે બોમ્બે સેન્ડવીચ છે, પણ આપણે બહુ જ વિચાર એમાં તો નામમાં જ આપડે બોમ્બેય આવી જાય છે.
હા એતો છે, તમારી વાત અને પાઉંભાજી ભી ત્યાં જઈએ નેતો પાઉંભાજી બોમ્બેની ખાવીજ પડે જુવું બીચે એવું તો નક્કી જ હોય આપડે જઈએ તો
હા બરાબર છે.
હા તમે બીજે કસે ગયા છો, ખાવા વાળ જગ્યાએ.
હ દિલ્હીમાં પણ આપણે જે ચાંદની ચોક છે. ત્યાં બધું જાત જાતનું ખાવાનું મળતું હોતું હોય છે.
હા મેંતો બહુ સાંભળ્યું છે, દિલ્હીમાં મોમોઝ બહુ ચાલે પછી છોલે. કુલચે એબી બધા બોવ ખાય તમને ખબર છે.
હા ત્યાં માનિકચોકમાં જ આપણે છોલે ભટુરે છે, જે પરાઠા છે. અને અલગ અલગ જાતની બધી જે વસ્તુઓ હોય છે, બહુ ખાસસી વેચાતી હોય છે. ત્યાં બહુ જ ભીડ હોતી હોય છે.
ત્યાં તો હોય જ છે, ને અને આમ આપડે જોઈએ, ને આપડે સાઉથ ઇન્ડિયન પણ બધા બહુ ખાય આપણા બાજુ તો,
હા સાઉથ ઇન્ડિયનમાં તો ચાતાતો ઢોસા છે, ઈડલી છે. એતો બહુ ખૂબ જ ચાલતો હોય સાઉથમાં ને બધી આખા ગુજરાતમાં, ભારતમાં બહુ વેચાતું હોય છે.
હા એતો છે, જ હા આપડા અને આમ જુદા જુદા શહેરમાં જાવ ને જુદું જુદું પણ સાઉથ એમ ઇન્ડિયન ખાવાનું કેવું કે બધે મળી જ જાય આપડે જોને પંજાબ બાજુ જેમ જે બધી, સબ્જીઓ બધી હોય છે, પનીર ભુજી એ બધું પણ કેટલું આવધું ફેમસ છે.
હા પંજાબમાં તો ખાસ કરીને જેમની લસ્સી હોય ને જે છાસ હોયને જે બધું પંજાબી ખાવાનું હોય એ બધું ખૂબ જ સારું હોતું હોય છે
હા એ લોકોના ખાવામાં ઘી એકદમ ભરપૂર હોય ને એવું હોય અને ત્યાંનો જે બધા પ્રસાદ હોય છે પછી તેનો પ જાબી સબ્જી હોય નાન હોય એટલું સરસ હોયને બધું
હાને જે ખાસ કરીને જે અમૃતસરી કુલચા હોય છે તો બહુ સારા હોતા હોય છે.
હા મને પણ ખ્યાલ છે મેં કોઈ દિવસ ખાધા નથી પણ મેં બહુ જ બધા લોકો કને મોઢેથી સાંભળ્યું છે આવું તમને કઈ બીજે જગ્યા નો અનુભવ છે આવો
અ વારાણસીમાં ખાસ કરીને જે આપણે બનારસી પાન ખહીએ છે એ હોતી હોય છે એ તો બહુ લોકપ્રિય છે. અને એના જોડે જોડે ત્યાંની કચોરી સબ્જી હોય છે ને એ પણ બહુ ખૂબ મસ્ત હોતી હોય છે.
હા ત્યાં તો બધા દરરોજ સવાર કચોડી સબ્જી ની તો પુરી ને બટેકાન સબ્જીએ બઉ જ ખાય ને ત્યાં તો
હા એ બધું ખૂબ અ પ્રખ્યાત છે ત્યાં
હા અને આપણે ગરિયામાં જોઈએ ને તો પણ આપડે આ ગુજરાતી સાઈડ જોઈએ ને તો ગરિયામાં આપણને તો કેવાય અહીંયા ગુલાબ જાંબુ છે ને કાજુ કા તરી ને એવું બધું આપણને જોવા મળે જ છે ત્યાં તમને કયું જોવા મળે
અ આપણે વારાણસીમાં જોયએ ને તો મલાઈઓ કરીને છે ખાસ કરીને જાઓ આપણે ઠંડી હોય ને એમાં વેચાતું હોય છે ને આપણે આ બધું સ્વીટ ની વાત કરીએ ને તો આપણે જે કોલકતા હોય છે એમાં રસગુલ્લા ને એવુ બધું મિસ્ટ બધું બહુ મસ્ત હોતું
હમ્મ હા એ તો ના જ ભૂલાય હ રસગુલ્લા તો બધાને એટલું ભાવે પછી પેઠા કરીને બી કઈ આવે છે ને ત્યાંનું તો મેં એવું સાંભળ્યું છે કઈક
અ પેઠા છે ને જે વસ્તુ જે છે ને આગ્રામાં બહુ પ્રખ્યાત હોય તો હોય છે મશૂર આગ્રામાં કહેવાય પેઠા
અ હા મારે સજ એ સાંભળવામાં ભૂલ થઈ હશે જગ્યાનું
હ હ હા પેઠા આગ્ર ના મશૂર હોય છે.
હા હા અને બીજી કઈ જગ્યા ની મીઠાઈ આપડે અહિયાં જઈએ ખાવા તો તો બરોડા જેવું જઈએ તો આપડે ત્યાંના ધુલેરામ ના પેડા ખાઈએ એવું ને
હા હ આપણે જે મથુરાના હોય છે. એ પણ એમનું પેલું ખાસ પ્રખ્યાત હોતા હોય છે દૂધઈના પેડા
હા હ મેં પણ સાંભળી પછી જલેબી ફાફડા ખાવાનું બી બહુ આનંદ આવે તમને ખબર
હા એ તો આપણે ગુજરાતમાં ખાસિયત જ છે અને એમાંથી જ આપણને એ ખબર પડે કે જે આપડે ઊંધયું હોય છે એ સુરતનું બહુ ફેમસ હોતું હોય છે.
હા ઊંધિયા આપડા અને એની રીત પણ બનાવવાની એટલી સરસ સરસ હોય બધા જુદી જુદી રીતે બનાવે કોઈ ખબર કે સઘડી પર બધું જુદું જુદું શેકી દે રીંગણ છે. પછી જે જે સોરી બાફી દે પેલું બધું બી હોય ને અને બાફેલું નાખેને પછી એની અંદર ચટણી નાખે ગ્રીન અને પછી તેલ નાખીને ખાય લોકો ખબર તમને એવી રીતે
હા એ તો બધા આપડે ઉત્તરાયણ હોય ત્યારે તો ખાસ બધા મંગાવતા હોય છે ત્યાંથી ઊંધિયુ જ
હા એટલે તો ઊંધિયું તો બહુ ફેમસ છે આમ જોવા જઈએ ને તો આપડા લોકોને તો બહુ ભાવે અને છાસ ને ખીચડી પણ એટલું બધું ખાય ને લોકો.
હા હા.
બહુ સરસ હોય અને આમ કેવું કે આમ આવું ભોજન લઈએ ને. તમ પેટમાં બહ હેવી હેવી ના લાગે ને. ગમે હલકું હલકું ભોજન હોય ને તો.
હ હ અને પછી આપણે રાજસ્થાનમાં જોઈએ તો ત્યાં તો. જે પેલું દાલબાટી ચૂરમાં હોય છે. એ તો બહુ પ્રખ્યાત હોતું હોય છે.
હ રાજસ્થાન ન દાલબાટી ચુરમું તો. મેં ત્યાં અનુભવ બી કર્યો છે કે ત્યાં ચુરમુ અને દાલબાટી ખાય ને તો એટલી મજા આઈ જાય. અને રાજસ્થાની ખાવાનું જ એકદમ આમ જુદું હોય એમ. બહુ ખુબ આમ સ્વાદિષ્ટ લાગે ત્યાંનું ખાવાનું.
એ દળ પાટી ચૂરમાથી તેટલું પેટ ભરાઈ જાય ને થોડુંક જ ખયામાં ઘી માં ડુબોરી રાખી. ખેદી હોય.
એટલોું મસ્તમ. ખાઈને મજા આવેય ને પછી ત્યાં તો જોડે જોડે જેઈ પેલું ઘેવર હોતું હોય છે. એ બુક ખૂબ સરસ વાત.
હા. અ મેં પણ સાંભળ્યું છે મને બહુ જ ઈચ્છા છે કે હ ઘેવર ખઉં. એટલું સાંભળ્યું છે ને ઘેવર સારું હોય એવું એટલા તો. આમ જુદી જુદી વસ્તુઓ ત્યાંની ચાખવીની ઈચ્છા તો મને બહુ જ છે. અને આપડેમ ગુજરાતમાં જ કાઠિયાવાડ બાજુ જઈએ. તો ત્યાંનું પણ તમે ખાધું છે કે રોટલો હોય ને શાક હોય. એમનો સ્વાદ એકદમ જુદો હોય ને આમ એ લોકો લસણનોો વધારે ઉપયોગ કરે ખબર. લસણ ની ચટણી જોડે બધું જ ખાય એ લોકો ચૂલા પર બનાવી ને.
હા મના જે રોટલામાં જે આપણે વઘારીએે ને જે વઘારીને રોટલો પે દહીમા બનાવે ને. એ તો મને બહુ જ ભાવતો હોય છે.
હ હ. અને આના પર તો આપડી વાતો કોઈ દિવસ ખતમ નહી થાય કારણ કે ખાવાનો ચર્ચા જેવું છે. પણ આપણે ચોક્કસથી ફરી વાત કરીશું આ વિષય પર.
સો ટાકા.
હમ.